હા
મિત્રો અવાજ આવે છે
હા આવેછે આવેછે મિત્ર
શું કરે છે ભાઈ
કઈ નહી દેહી
બેસીને
હમ
હ તું તો યાર ટેકનોલોજી વિશે તો જાણતો જ હોય તને ખબર કે ટેકનોલોજી શું યાર ઉપયોગ માં આવે
હા ખબર નહિ
અરે મને છે ને એક એક પ્રોજેક્ટ મળ્યોશે તેમાં ટેકનોલોજી ના વિશે જરાક જણાવવાનું છે તો તું કઈ ખબર છે તને
હા આપણે ટેકનોલોજી નો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ જેમ કે ઇન્ટરનેટ ફોન દ્વારા જેમ કે આપડે પ્રેઝન્ટેશન બતાવવા વિવિધ રીતે આપણે ઉપયોગ કરી શકી શકીએ છીએ
હા બરાબર બરાબર અને આપણેે તો આજકાલમાં મોબાઈલ પણ ઉપયોગ કરે છે તેના પણથી પણ આપણને ખુબ ફાયદો થ થાય છે આ એક મોબાઈલ એક આપણા ટેકનોલોજી ને ખુબ આગળ વધાવ તેવી વસ્તુ છેને.
હા
તો તમે બીજી કઈ ટેકનોલોજી નો ઉપયોગ કરો છે. જે તને લાગે છે, કે બહુ જ સરસ છે આપણા જીવન માટે
આપણા જીવનમા, તો કમ્પ્યુટર કમ્પ્યુટર દ્વારા આપણે પ્રઝન્ટેશન બતાવવા એક્સેલ વર્કશીટ બતાવ બનાવવા માટે એટલે કે આંકડા ક માહિતી મેળવવા માટે આપણે વિવિધ રીતે ઉપયોગ કરી શકીએ છીએ.
હા ને ને બીજુ તો આપણા જીવનમાં મોબાઈલ એક ખુબજ લાભદાયક ટેકનોલોજી છે, અને ખેડૂત ના જીવનમાં પણ ઘણા બધા ટેકનોલોજી ના વસ્તુઓ છે, જેમ કે આપડણે ટેક્ટર જોઈ શકીએ ઘણા બધા વાવણીઓ ના સાધન પણ ટેકનોલોજી નો માં ખુબ જ ઉપયોગ થાય છે, તને ખબર કે કઈ બીજુ
બીજું તો
હ
ચાલ તમને શુ કે તમને શું કેું ટેકનોલોજી ના હ શું કે મહત્વ ટેકનોલોજી થી આપણે છેને, બહ ઈઝીથી કામ કરી શકીએ સરળતાથી કામ કરી શકીએ એ પેલાના જમાનામાં છેને, બહ ગુરુ લાગત તે કામ દાખલા તરીકે ખેતર માં ખેડવાનું બળદ દ્વારા એ બહુ જ અઘરું લાગતુ બહુ ટાઈમ પણ જતો સમય નો બચાવ પણ નથી થતો. ને હાલના જમાનામાં શું છે, કે ટ્રેક્ટર ને એવું આવી ગયુ છેને, એટલે બહુ ઝડપથી કામ થઈ જાય છે. ને બીજુ છે, આપણા જીવનમા આ મોબાઈલ ને એવું આનો ઉપયોગ એ થાય છે, આપણે સરળતાથી કોઈને, પણ કોલ કરી શકીએ આપણે પોતાની વાત ત્યાં પહોંચાડીે શ કેને પેલાના જમાના માં પેલા કાગળ પર લખીને મોકલતા જેથી બહુ ઘણો સમય જતો, ત્યાં પેલા વ્યક્તિ સાથે પહોચવા માટે આજના સમયમાં તો આવું બધું નઈ રહ્યુ, આજના સમયમાં તો જયારે મને ત્યારે કોલ કરવાનો
એટલી જ કહેવાય છે, કે આજનું યુગ એટલી કે ટેકનોલોજી ન યુગ
હા, સાચી વાત કીધી તમે
હમ્મ
બીજુ તો છેને.
હ
ટીવી ને એવી ઘરે આવી ગઈ છે, જેથી આપણે ઘર બેઠા દૂર દૂર ના સમાચાર દેશ વિદેશમા શું થઈ રહ્યુ છે એ બધું જોઈ શકીએ છે. ને બીજું છે, કોમ્પ્યુટર એ કોમ્પ્યુટર પણ ખુબ જ ઉપયોગી વસ્તુ છે, માણસ માટે આજના સમયમાં એનો આપ ખુબજ સારી રીતે ઉપયોગ અને ઘણો ઉપયોગ કરી રહ્યા છે.
હા હા આપણે કમ્પ્યુટર વિશે અગ એટલે કે ટેકનોલોજી નો ઉપયોગ એટલે આપણે અલગ રીતે વિવિધ રીતે કરી શકતા હોયએ છીએ. જેમ કે આપડે એમ મોબાઈલ હવે જો તો તમે જો તો મોબાઈલ નો આપડ ઉપયોગ ફોન દ્વારા આપડે સંદેશો કરી શકીએ છીએ સંદેશો. એકબીજાને પહોંચાડીએ છીએ.
હા અને બીજું તો આપણે છે ને આમાં ઉપયોગ કરીએ. ટેકનોલોજી વાહન વ્યવહાર માં પણ ખુબ જ જરૂરી છે. હવે ટેકનોલોજી ના કારણે અલગ અલગ પ્રકારના અ વાહનો આવવા માંડ્યા છે જેથી આપણો સમય પણ બચે અને આપણું કાર્ય પણ ઝડપી થાય પેલાના જમાનામાં શું કે હ ચાલતું જવાનું બહ વાર લાગે અત્યાર ના ટેકનોલોજી ના જમાના હું કે જયારે તમે વિચારો કે અહીં જવા જેવું છે. તો તરત જ જવાય કેમ કે આપણને એટલું બધું મહેનત કરું નથી પડતું એના માટે‌
હમ સાચી વાત કી તમે.
તમે હાલના સમયમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરો છો?
મેં હાલના સમયમાં તો કમ્પ્યુટરનો મેં ઉપયોગ કરતો છે. કમ્પ્યુટર માં કમ્પ્યુટર દ્વારા આપણે અલગ રીતે તે વિવિધ આ લેખો દરી શકે છીએ કમ્પ્યુટર માં. અને આપણે આકૃતિઓ પણ દોરી શકતા હોઈએ છીએ.
હા અને કમ્પ્યુટર માંથી આપણે કોઈને પણ ઈમેલ વગેરે કરી શકીએ છે. એ છે અને કમ્પ્યુટર ન નાનું જ વર્ઝન છે આપણું મોબાઈલ જેના દ્વારા આપણે સેમ કોમ્પ્યુટર ન જેવું જ મોબાઈલ ના પણ આપણે દ્વારા કરી શકીએ છીએ.
હમ્મ.
હ અને આજના સમયમાં તો ટેકનોલોજી બહુ જ આગળ વધી ગઈ છે. તમે જોઈ શકો છો કે પેલાના સમયમાં તો આવું કોઈ વિચારું પણ નહી હશે કે આકાશ માંથી કોઈ વસ્તુ ઉડતું જશે જ ઉડતું જશે. જશે આજના સમયમાં આપણે એ જોઈ શકીએ છીએ કે અકસ્માતથી પણ વિમાન જેવા ટેકનોલોજી ના સાધનો ઉડતા જાય છે અને આપણે ત પૃથ્વીની બહાર પણ જોઈએ છે કે અ મોટા મોટા સેટેલાઈટો અને ઘણા બધા હું કે ભાઈ અ સ્પેસ ટેક્નોલોજી દ્વારા એ એ સેટેલાઈટ ને કંટ્રોલ કરવામાં આવે છે આ ઘણું બધું આગળ વધી ગયું છે. આપણી દુનિયા ટેકનોલોજી માં
હમ્મ. તમે જાણો છો કે ક ટેકનોલોજી એટલે કે આજનો યુગ એટલે કે ટેકનોલોજી નો યુગ. હાલમાં આપણો દેશ વધારે વિકસિત થઈ રહ્યો છે. કારણે ટેકનોલોજી નો યુગ એટલે કે આપણે ટેકનોલોજી દ્વારા વિવિધ ઇન્ટરનેટ ઉપર થી વિવિધ વેબસાઇટ ઉપરથી વિવિધ માહિતી મેળવી શ શકતા હોય છીએ. અને વિવિધ જાણકારી પણ મેળવી શક્યા. તે હોય છે આપણે. આના વિશે તમે વધારે કહેવા માંગો છો?
અ ટેકનોલોજી તો ઘણું બધું બોલવાનું તો ઘણું છે પણ હવે જેટલું ક એટલું ટેકનોલોજી માટે ઓછું જ કહેવાય છે. ટેકનોલોજી માં તો હવે તો બધી જ જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે‌. આધુનિક સાધનો નો ઉપયોગ થાય છે. હવે જોવા જઈએ તો કે ખેતરમાં ખેડૂતો ટટેક્ટર ને ટેકનોલોજી ટટેક્ટર ટેકનોલોજી છે જેનો ઉપયોગ કરી ખેડૂત પોતાનું ખેડીને સમય બચાવે છે પછી કોઈ વૃક્ષો કાપતો હોય તો ત આ ર જે વસ્ત સાધનો
હ
સાધનો હોય જેના દ્વારા વૃક્ષો કાપતા હોય હવે વાહન વ્યવહારમાં જોવા જઈએ તો લોકો સમય બચવા માટે આ બાઈક ફોર વ્હીલર એવી બધી નો ઉપયોગ કરવા કરે છે
હમ
ટેકનોલોજી માં તો શું છે કે જેટલું ટેકનોલોજી એશે ક એટલું જ ઓછું છે અને એ સતત આગળ વધતું વધું જ જાય છે
આજનાયુગમાંત ઈલેક્ટ્રિક ગાડીઓ પણ આવી ગઈ છે ટેકનોલોજી ના મદદથી જેમ કે એક્ટિવાઓ
એ ટેકનોલોજી ખુબ જ સરસ કહેવાય કે જેનાથી આપણે હ ને આપણે પર્યાવરણને પણ નુકસાન ના થાય એના દ્વારા ઈલેક્ટ્રિક ગાડી માં બેટરી યુઝ થવાથી ને આપણે જે પરિવારને નુકસાન થતું છે જે હવા પ્રદુષણ થતું છે એનો ખુબ જ આકે મહત્ત્વ ઇલેક્ટ્રિક ગાડી ન મહત્વ વધી રહ્યો છે કેમ કે
હ
આપણે પેટ્રોલ દ્વારા ચાલતી ગાડીઓ એનાથી વધારે પ્રદુષણ થાય હવાનું એવ જે આપણને જ નુકસાન કરે છે તેથી ઇલેક્ટ્રિક ગાડી યુઝ કરો એક અને એ ટેકનોલોજીમાં ઉમેરો એ ખુબ જ સારું કેહેવાય
હમ સારું કેવાય પર્યાવરણ પર સુરક્ષિત રહેને હ મસ્ત જીવન જીવે એવી આશા છે
હા ટેકનોલોજીને તો બહ જ ઘણો જ ઉપયોગ છે આજના સમયમાં તો કોઈ પણ મનુષ્ય છે ને ટેક્નોલોજી વગર તો કં જ નહી કેહેવાય એના પાસે ટેકનોલોજી છે એટલે જ આગળ જે એનો સમય બચે અને આગળ ને આગળ વધતો જાય છે મનુષ્ય પણ જોવા જઈએ તો એ ટેકનોલોજી દ્વારા પર્યાવરણને પણ નુકસાન કરી રહ્યું છે જે મનુષ્યને ખુબ જ સમજવું જરૂરી છે
કે ટેકનોલોજી દ્વારા જે પર્યાવરણને નુકસાન થતું છે એને પણ અટકાવવું જોઈએ અને ટેકનોલોજીમાં પણ આગળ વધવું જોઈએ
સાચી વાત કેવું છે
તો મિત્ર તમે મને ખુબ જ મજા આવી તમારા સાથે ટેકનોલોજી ઉપર વાત કરીને.
મને બી બઉ મજા આવી.
હા તો ચાલો મિત્ર પછી આપણે છે ને કોઈ દિવસે મળીએ અને લાંબી ચર્ચા કરીએ ટેકનોલોજી ઉપર.
હમ હાચે મલીએ મલીએ
હા બાય મિત્ર.
બાય.